હલો. હલો.
હલો.
હા કેમ છ તો. હા હા હેલો કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
બસ મજામાં શું ચાલે તબિયત પા ણી.
બસ.
અચ્છા તમારે ત્યાં નેટવર્ક ઈશ્યુ છે શું.
બધા જલસા
બસ કઈ નહ આ બસ હવે થોડુંક બધું હવે પેકિંગ ચાલતી છે હવે બસ બાકી તો હવે.
તમે બોલો.
બસ કઈ નહી આ થોડુંક હવે બાર ન બધું જે ખરીદી કરવાની તે ચાલતી છે અને હ હવે છોકરાઓને હવે ટ્યુશન ભણ ભણવાનું બધું એ ચાલુ થઈ ગયું.
હા હું પણ મા શિંગલાને મૂકીને આઈ ટ્યુશન માંથી ને ફ્રી થઈ તો મેં કીધું લાવ તમને ફોન કરું ટ્યુશન ની તો તમે વાત જવા દો યાર કેટલી ફીસ વધારી દીધી છે આ લોકોએ.
તો હવે તો ટુશન સ્કૂલ બનવું એક જેવી જ થઈ ગયેલી છે.
હા કેટલી સ્કૂલની ફીસ ભરીએે ટ્યુશનની ફીસ ભરીયએ બધું એમ લાગે કે ક્યાં જશે એજ્યુકેશન હવે.
હમ હમ તો. હવે તો નહી ભણાવીએ. તો બી એવું લાગે કે આપણા છોકરાને આમ આમ શું કે ઘરે જ બેસાડી રે તો બી ખબર નઈ લોકો મોબાઈલ માં રે એ કરતા એવું લાગે કે. ટ્યુશન મોકલી એટલીસ્ટા જઈ ને થોડુંક ભણે તો સર આમ મોબાઈલ થી દૂર. કરે આપણેે નહી આપી તો કોઈ આપણા અ વડીલો કે કોઈ બી આપી દે લોકોને આમ.
હમ હમ હમ હમ. સાચી વાત છે. ફોન આપ મેઈન પર્પઝ આપડે હોય કે ટ્યુશનમાં જઈને એક્સ્ટ્રા થોડીક હેલ્પ મળે. મળે સ્ટડી માટે. તે. અને હુડું એ
હમ્મ એતો છે. હલો. હલો.
આપડે.
હમ્મ એતો છે તમારે કેવાય ટ્યુશન જાય કે પછી ક્લાસીસ વગેરે જાય તમારે?
ના મારે પર્સનલ ટ્યુશન છે ઘર-ઘર આવ તો ત્યાં જ હું મોકલું છું એ રીતે જ જાય છે ક્લાસીસની તો ફીસ બહુ હાઈ હતી. એટલે પછી અમે આમાં મૂકેલો છે. હમ્મ. તમારે શું છે કઈ રીતનું છે.
ની અમે તો ભાઈ હવે ઘરમાં તો બહુ વધારે જ લઈ. આમ ભણવાનું એટલે અમે તો ટ્યુશન મોકલિયે ક્લાસ ફીસ વધારે નથી. નથી મોકલતા કેમ કે હજુ નાલા છે એટલે ચાલે પછી મોટા થાય તો એમ બી ક્લાસીસ તો જવાના જ છે.
હા હવે તો એમાંય એવું થઈ ગયું છે. કે નાના હોય તો ત્યારેતે આવી રીતે ટ્યુશન કમાં આવે ને પછી જેમ જેમ મોટા થાય હાયર સ્ટાન્ડર્ડ આવે ને એ રીતે આવે તો પછી એ લોકોને પર્ટિક્યુલર અલગ ક્લાસીસ આવે. અને એક લા. એવું એ લોકો કરે છે હવે કે એક જ બેચ પર ત્રીસ પાત્રીસ છોકરોને જેમ સ્કૂલમાં ક્લાસ ચાલતો હોય ને એવી રીતે ક્લાસીસ માં પણ ક્લાસ.
હા અને એ લોકો ન તો પાછું ટાઈમિંગ બી એવું જો હોય કે. કલાક હોય તો એક કલાક જ.
હા એ તેનાથી થોડું પણ આગળ પાછળ નહી અને સ્કૂલમાં જેમ બેસીને કલાક ભણાવે ને એવી રીતે એક ધારૂ કલાક બેસીને બધું પૂરું કરાવી દે એવી રીતનું જ કરે છે.
હા તો. અમારા બિલ્ડિંગમાં જાય ને ચાર પાંચ છોકરાઓ એ રીતે જ જાય પછી એ લોકોની માઓ કઈ ને કે આમ તમારું આમ વિચાર જ એવ હોય તો પછી શું કરી શકી આમ એક વાર છે એવું કોઈ ની બોલ બાકી બ રા જો. કોઈ કોઈ ટીચર હોય જે. ભણાવે સારું. આમ નોર્મલ ભી ટુશન સારા હોય એ.
ઘણી વાર અને મેં એ પણ જોયું કે ઘણી વાર કેવું થાય છે છોકરાઓ આપણી પાસે ઘરે એટલું બધું ના કરે પણ આપણે ટ્યુશન મોકલીએ તો બાને એ લોકોને પ્રેક્ટિસ થોડી વધારે થાય છે. એટલે નો ડઉટ ફીઝ ને લોકો લે છે પણ એની સામે આપણે એ છે કે છોકરાઓની જે ઘરે ફોનમાં ટીવીમાં ને ર રહે ને એના કરતાં ત્યાં જઈને એક્સ્ટ્રા પ્રેક.
હમ.
એ ફાયદો પણ છે.
હા એ તો છે હોય ભાઈ આવું. કોઈ ન. કે કોઈ હોય ફીસ હોય તો એ હિસાબે લોકો બિચારે ટાઈમ બી સારું આપે ને ભણવાનું બી સારું કરે નનીતર કોઈ કોઈ તો શું બસ આપના ટાઈમ થઈ ગયો તો વા એમ પછી ખામી આપણા છોકરામાં કાઢશે કે ભાઈ તમારા છોક જેવા છે એમ.
હમ્મ એજ્યુકેશન તો જાણે એક આમ બસ ધંધો બની ગયો હોય ને એવું જ લાગે ઘણી વાર.
તો હવે તો કેવા કેવા બધા. ભણવામાં બી કેટલાક ક્લાસીસ છોકરાઓ માટે તો કઈ કઈ ક્લાસીસ નીકળ્યા છે ફોનિક્સ ક્લાસીસ ને. હ અબાકસ હા બાપરે કેટલા કેટલા.
અરે હમણાં તો મારા મારી ફ્રેન્ડ ન જ દ દીકરો છે ને એને તો એને વૈદિક મેથ્સ હવે હું તો છું અલગ મેં વૈદિક મેથ્સના અલગ એબેકસ ના અલગ. ક્લાસ એટલે આપડે તો એમ થાય કે હવે. કેટલું કરશે એક બાળક નાનું.
ને ફીસ ને તો ને કેટલી ફીઝ હાંભળીયે ને, તો વિચાર કરે કે ટ્યુશનથી અગાડી એ લોકોની આ બધી
હમ, સાચી વાત છે તમારી. એવું જ થાય છે, કે કેટલે પોંચીએ એમ આપડે.
હમ, તો પેલાનું ભણતર ને અવેનું ભણતર તરમાં તો બાપરે અમ લાગે કે ભાઈ
હમ, સાચી વાત છે, ખરેખર. સાચી વાત છે. હમ પેલા તો સાવ સસ્તું અને સારું. અને એ લોકોનું આમ વેલ્યુએબલ ભણતર હતું હ વેનું ભણતર તો આ ખું અલગ જ થઈ ગ્યું છે. ને હવે આ બધી ફાઇવ જી જનરેશન છે, એટલે એ લોકોને ઈ રીતે તૈયાર કરવા પડે આપણે.
તો ને છોક છોકરાંઓ બી પછી એવા જ બને. હમ. કે ભાઈ આમ નઈ મૂકી તો કે મારા ફ્રેન્ડ લોકો જાય અમારા મિત્ર જાય બધા તો અમને કેમ ની મોકલો એ એ લોકો પછી એ બધી હા.
છોકરા હવે એવા થઈ ગયા છે કે મને આવું નહીં ફલાણું તો આમ કરે મને. અને આવું નહી એવું એવું બધું થાય છે.
તો
હમ્મ એટલે ઘણી વાર તો આપડે એમ લાગે. હા સાચી વાત છે. એજ્યુકેશન.
ઈ તો છે.
હા નિ તમને વાત કરું ને તો. એમાં બનાવો પણ કેટલા. કેટલા અલગ અલગ બનતા હોય છે કે અહીંયા આમ. થયું નહીયા આમ થયું ન અંયા પેપર લીક થયું. ફલાણું થયું એટલે આપણેે એમ થાય કે હવે કોની પર વિશ્વાસ કરવો આપણેે એવું થાય. ઘણી વાર. તો સારા ક્લાસીસ મળી જાય. તો ઠીક ને ના મળે તો આપણું છોકરું જ હેરાન થાય પછી છેલ્લે. અને ક્લાસીસમાં પણ હું તમને કઉ છું ને થેરિક સાથે ક્લાસીસમાં ભણાવી દે જેમ સ્કૂલમાં ભણાવતા હોય અને મા ઘણીવાર છોકરાઓ ડાઉટ્સ પૂછતા પણ ડરતા હોય છે એવું પણ બને છે કોઈ ન એવું હોય તો.
હમ્મ એ તો છે.
હમ્મ હમ્મ ખરેખર જોઈએ હવે તો દિવસે દિવસે દિવસે દિવસે મોંઘું જ થતું જાય પેલાની ફીસ તો સાવ અમુક હતું હવે તો એક લાખ, બે લાખ, દોઢ લાખ એવું કઈ વાત જ નહી એટલી ફીસ વધી. જાય છે બધ
તો. કે મો. તા કામમાં તો બાપરે આમ લા કે. ત્રણ, ત્રણ, ચાર, ચાર લાખ રૂપિયા ફીસ ને બાપરે કે
હા અને સામે ક્લાસીસ ની ફીસ એ પાછી એટલી હોય ત્રણ ત્રણ ચાર ચાર લાખ રૂપિયા એટલે પેરેન્ટ્સ ને ડબલ ફીસ આપ આપવાની સ્કૂલમાં એટલી ફીસ આપવાની ને પેલામાં એટલી ફીસ આપવાની. અને પાછું બીજું જો છોકરું અ એક એકસ્ટ્રા કરિક્યુલર બીજી કઈ એક્ટિવિટી કરતું હોય તો એની પાછી અલગ કે કોઈ કોઈ સ્પોર્ટ્સમાં જતું હોય ફૂટબોલમાં જતું હોય સ્કેટિંગમાં જતું હોય ક્લાસીસ ચાલતા હોય તો એ એક્ટિવિટીના પાછા અલગ પે કરવાના આમ. આપણે એજ્યુકેશન ના અલગ. બેકાર. કરવાના એમ. એટલે છોકરાઓનું અત્યારે બહુ જ મોંઘું પડી ગયું છે બધું જ આમ.
હમ્મ. હ જોઈ હવે શું શું થાય હવે મારે .
હમ્મ.
. હવે અમારે બી એવું જ થાય ભાઈ.
પેલા જેટલું ઈઝી નથી રહ્યું હવે તો બધું. હમ્મ એમાં એ ક્લાસીસમાં મેઈન પર્પઝ તો હવે લોકો તો એટલે એટલું પોતાના ક્લાસીસનું અલગ મટીરિયલ ફલાણાનું અલગ મટીરિયલ એટલે આપણેે તો એમાં જ જોતા રહી જઈએ કે ભાઈ કયું મટીરિયલ સારું ક્યાં સર્ચ કરવાનું પેલા કોનું સારું છે શું કઈ રીતે આપણે એડ કરશું કોઈ છોકરાઓ માટે કયું આપણા માટે અવેલેબલ છે, કોઈ છોકરા હોશિયાર હોય તો બધા વચ્ચે પણ ભણી લે ને કોઈ છોકરાઓને પર્સનલ અટેન્શન જોઈએ તો એને પાછું પર્સનલ ટ્યુશન્સ રખાવી દેવાનું અલગ. એટલે એ રીતે. પણ પેરેન્ટ્સ અલગ અલગ રીતે મૂજાતા હોય છે કે, ભાઈ ક્લાસીસ માં મોકલવા કે પર્સનલ ટ્યુશન મોકલવું કે શું કરવું અને અમુક મોટા સિટીમાં કે આપણે જોવા જઈએ તો ત્યાં તો એ લોકોનો. ક્લાસીસ નહી પાછી બસ ચાલતી હોય, વેન ચાલતી હોય જેમ સ્કૂલ બસ ચાલે ને એવી રીતે. એટલે વેનના ને એના પાછા અલગ. થી પૈસા ભરવાના એમ તો એનું ટ્રાન્સપોર્ટેશન એ રોજનું ભરવાનું. એટલે એ બ સ્કૂલનું ટ્રાન્સપોર્ટેશન. પ્લસ સ્કૂલની ફીઝ પછી ક્લાસીસમાં જતા હોય તો એનું ટ્રાન્સપોર્ટેશન અને ક્લાસીસની ફીસ. એટલે બધું જ ડબલ-ડબલ. થાય છે એમાં પેરેન્ટસ બિચારા મુંઝાતા હોય છે કે હવે શું કરવું એમ એકચુલી.
બિચારા જેન્ટસ લોકો ની તો કેવય ને કમાઈ આમ જ જતી રહી એ લોકો હવે. તો લાગે કે. એ લોકોને કેટલું બધું લોડ. બ તો.
હા ખરેખર જે નોર્મલ મિડલ ક્લાસ હોય એના માટે તો સેવિંગ્સ કરવું કે બીજા કઈ સપનાઓ પૂરા કરવા એવું તો કશું રજ નહી. કમાય કમાય ને છોકરાઓના એજ્ય કેશન પાછળ જ જાય અને પ્લસ હવેની સિચ્યુએશન એવી છે. કે આગળ જઈને હવે શું કરશો તમે બધામાં એઆઈ આવી ગયું. તો હવે આગળ તો હવે એમાં પણ ભણા આટલો ખર્ચો કર્યા પછી પણ આપણે કઈ ફિલ્ડમાં જવું ને સારી ફિલ્ડ છોકરાઓને મળશે કે નહીં એ પણ એક મોટો. મોટો પ્રશ્ન છે એમ.
એ તો છે એતો જે હ હોય તો.
હમ્મ એટલે મને તો લાગે છે હવે ધીમે ધીમે હા ધીમે ધીમે બધો અલગ. અલગ હવે અલગ. અલગથી. એના પણ. ક્લાસસીસ આવશે થે પણ હમ.
કરાવા જ પડે આ તો જાત જાતના ક્લાસ જોઈએ તો જ્યાં જીએ ત્યાં કોઈ. હહ. કોઈ કે આ ક્લાસ માં મુ લોકો કે આ ક્લાસ માં મુ . અવ, આપણું બી દિમાગ કામ ની કરે, કે ભૈ શેમાં મૂકીયે આપણે.
સાચી વાત છે. ખરેખર. કઈ નંઈ ચલો મળીએ પછી આરામ થી.
હો, ચોક્કસ ચોક્કસ. ચાલો કંઈ ની. તમે બી કેજો કોઈ સારું હોય.
હા હા, મને પણ કંઈ હશે તો હું તમને ફોન કે મેસેજ કરીશ.
ઓકે ચાલો બાય.